હલો
હેલો, મિત્ર કેમ છો?
હા મિત્ર હું મજામાં છું, તમે મિત્રો કેમ છો?
હું પણ મજામાં છું, મિત્ર વેકેશન કેવું ગયું?
વેકેશન ખુબ જ સ સારું ગયું ને હમણાં હું કોલેજમાં છું પણ હમણા રજા ચાલતી છે કારણ કે હમણાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમારું કેવું છે?
મિત્રો અમારે પણ વેકેશન સારું ગયું પણ ગઈકાલ થી વરસાદ બહુ આવતો છે તો અ અમારા જિલ્લામાં બે ત્રણ દિવસ માટે રજા જાહેર રજા આપી છે.
એવું બરોબર તો તમે કઈ કામમાં છો કે.
ના મિત્ર.
તો ચાલો. નઈ એમ જ આપડે ચાલો ને કોઈ વિષય ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરીએ.
હા મિત્ર કેમ નહીિ.
હ તો જે શિક્ષાનુંું મહત્વ છે આજના જમાનામાં તો એના વિશે તમે. થોડી ઘણી મને માહિતી આપશો અનેને હું પણ એમાં થોડો ઘણું તમને સાહ સહકાર એમ કરીશ.
હા મિત્ર તમે કહ્યું કે શિક્ષણનું હાલમાં ખુબ જ મહત્ત્વ છે. તો મિત્ર આપણા વિષય છે ખુબ સરસ વિષય છે તો મિત્ર. હું તમને એના વિશે થોડું જણાવતા કહીશ કે જે શિક્ષા. છે એ આપણા માનવ જીવનનોો પાયો છે. જે રીતે આપણે મજબૂત પાયોથી જે રીતના આપણે મકાન. સારું બને. અથવા જો મ આપણેે જે મજબૂત પાયો ના હોય તો. આપડું મકાન પણ નહીં ટકી શકીએ તેવી રીતે. ના મિત્ર આપણું માનવ જીવનનું જે ભવિષ્ય છે. તો તે ભવિષ્ય સારું બનાવવા માટે મિત્ર શિક્ષા જરૂર છે. જો શિક્ષણ ના હોય તો આપણને. જે ભવિષ્યમાં ઘણી બધી તકલીફો થાય તો મિત્ર આપણને ખબર છે. કે જીવન જીવવા માટે આપણને. આપણામાં જ્ઞાન સમજ સંસ્કાર. જે બી વિવિધ વસ્તુઓ.
હલો. હાર હાલો મિત્ર તમારો અવાજ નથી આવતો હલો હલોો હ હ બો